રિયાઠ છે
હેલો
હલો
હાલો મારો અવાજ આવી રહ્યો છે.
હા મારો તમારો અવાજ આવી રહ્યો છે મારો આવી રહ્યો છે.
હા હા કેમ છો મિત્ર
મજામાં તમે?
હું પણ મજામાં શું ખાવાનું વગેરે થઈ ગયું
હા થ‌ઈ ગયું હમળા ઊંઘવાની તૈયારી છે થોડી વારે પછી
તમારો મિત્રો હવે શું કરે છે?
તે તો ઉંધી ગયા હશે
તો તમે હવે થોડો સમય ફ્રી છો કે?
હા પળ
હમ તો તમે મને થોડોક સમય આપશો. હા હું ફ્રીઝ છું.
હું અત્યારે ફ્રીજ છું.
તો આજે આપણે ઉઘવાની બાબત વિશે થોડું વાત કરીએ તો તમે મને સાથ આપશો.
હા ચોક્કસ.
તો આજે આપણે ઊઘવાનું મહત્ત્વ એ છે કેમ કે માણસના જીવનમાં ઊંઘ એ સૌથી અગત્યની બાબત છે, અને સૌથી વધારે લોકો એને કેમ કે હોવાનું કોને નહી ગમે. હ એવી વસ્તુ છે કે ભલ ભલા લોકોને પણ ઊંઘાડી દઈશ જેમ કે ઘણી બધી વસ્તુઓમાં એવું ના હોય છે, પરંતુ ઊંઘમાં એ વસ્તુ હોય છે, કે આપણે ગમે ત્યાં ફરયાદ છે. એટલે હુંઘે આપણા જીવનમાં સૌથી અગત્યની બાબત છે. પણ જીવનમાં ઊંઘ એવી વસ્તુ છે કે આપણે એને જો રોકવું હોય તો એ રોકી પણ ના શકે કેમ કેમ ઊંઘ હોય છે એ આપણે રોકી નહી શકતા એક વાર ઊંઘ આવી જાય એટલે ઊંઘીજ જવાય એ કોંગમાં ઘણા બધા સપના પણ આવે છે, એ સપનામાં ગમે તા વાય આપણા આપણું જેવ આપણું જીવન પણ સંકટમાં આવે ઘણી બધી જગ્યા આપણે-મ પડી પણ જતા હોય છે, હોસ્પિટલમાં પણ હોય હશે વગેરે . એટલે માણસે પોતાના જીવનમાં ઊંઘવું ઊંઘું પણ જરૂરી છે. કેમ કે જો માણસ ઊઘે ના હતો. નિયમિત રીતે એનું સ્વાસ્થ્ય પણ બગડે છે. અને એ બીમાર પણ પડી જાય છે. તેથી તે વારંવાર હોસ્પિટલમાં જવું પડે છે, ઘણા વાર તો ખુબ જ વધારે બીમારી હોવાથી. ઘણા લોકો હોસ્પિટલમાં જોય છે, અને તેઓને તેઓ એ ઊંઘવાની ગોળી ખાવી પડે છે. જેની જેના કારણે તેમનું જીવન ખુબજ દુઃખ તું હોય છે, તો તમે એના વિશે થોડુંક કશો.
હા. ઊંઘ એ આપણના માટે ખૂબ જરૂરી છે. જો આપણે ઊંઘે જ નહીં તો દિવસ ઉજાગ્રા કારણે આપણ શરીર ખૂબ કંટાળે જને મને કામ કરતું નથી. ઊંઘ એ શરીર અને મનને આરામ આપતી કુદરત પ્ર ક્રિયા છે. ઊઘ દરમિયાન શરીર પોતેજ પોતાની મારફત કરે છે દિવસ દરમિયાન થાક થયેલો થાક માનસિક તણાવ અને શારીરિક દબાણ થી દૂર થાય છે. ઊંઘ ના ઘણા ફાયદાઓ છે, અને ગેરફાયદાઓ પણ છે. તેમાં પેલો ફાયદો શરીરને સંપૂર્ણ આરામ મળે છે. દિવસ ભર કામ કર્યા પછી શરીરને મા શરીરની માંસપેશીઓ થાકી જાય છે. ઊંઘ દરમિયાન આ માંસ પેશીઓ ફરી તારી છે. તેવું લેવાથી શરીરમાં નવી ઉર્જા આવે છે. તેમજ મન શાંત અને તર્ક બને છે. કાર્ય વૃતિ મન શાંત રહી છે. ચિંતા તણાવ ગુસ્સો ઓછો થાય છે. ઊંઘ પૂરી હોય તો માણસ વધુ સકારાત્મક બને છે યાદ સત્તાને એકાગ્રતા વધે છે વિદ્યાર્થીઓ માટે ઊંઘ ખૂબ મહત્વની છે જો આપડે ઊઘીએ જ નહી તો આવતીકાલે આપણે બરાબર રીતે ક્લાસમાં જાગી ને સુઈએ. જેથી આપણું ધ્યાન પણ કેન્દ્રિત રહેતું નથી તેનાથી આપણા વિદ્યાર્થી જીવન પર ખૂબ અસર પડે છે આપણે સારી રીતે માર્ક મેળવી શકતા નથી પરીક્ષામાં સારી મહેનત કરી શકતા નથી જો આપણે આપણી ઊંઘ જો સારી હોય તો આપણે યોગ્ય સમયની સમય વાંચવામાં ફાળવીને આપડે તારા મા લાવી શકીએ છીએ તમે પણ ઊંઘના કારણે અમુક એક વાર સારી રીતે વાંચી શકતા નથી અને તમારું પરિણામ પણ અમુક વખત બગડ્યું હશે તમારા સાથે આવું કઈ બન્યું છે
હા હા જરૂર થઈ કેમ કે મિત્ર હું જય સ્કૂલમાં હતો ત્યારે હું પણ ક્લાસમાં ઘણો બધા તો હતો અને બપોર પછી જો આપણે ખાઈ ને જઈએ તો ઊંઘ તો કોને નહી આવે બધા ને જ આવે કેમ કે બરાબર ખાધેલું હોય અને ઊંઘ આંખમાં આવી જ જાય એટલે ક્લાસ માં હોવાનું તો આવી જ જાય પછી ટીચરો ખુબ જ વળે છે જે આપણને સહન થાય પણ જો ઊંઘ એવો ને સહન થાય એટલે શું કરી એવી પરિસ્થિતિમાં પરિસ્થિતિમાં આપણે આવી જઈએ કે ઊંઘું તો જરૂરી જ બની જાય છે પણ આ જીવનમાં ઘણા બધા એવા લોકો હોય છે જેઓ પોતાની ઊંઘ પૂરતી કરી શકતા નથી કેમ કે એ લોકો એ રોજગારી કમાવા માટે બહાર વિદેશના પણ ભાગવું પડે છે અને પોતાનું જીવન ગુજારવું પડે છે ઘણા બધા ડ્રાઈવરો પણ એમની જિંદગી ચલાવા માટે તેઓ આખો રાત દિવસ મહેનત કરીને રસ્તા પર ગાડી ચલાવતા હોય છે અને એમાં જ ઊંઘી જવાથી લોકો નુ વધારે એક્સિડન્ટ પણ થતું હોય છે તે આપણે પૂરતી ઊંઘ લેવી એ પણ જરૂરી છે જેના કારણે ઘણું લોકો નુકસાન પણ થાય છે એથી એ નુકસાન ટાળવા માટે આપણે પૂરતી ઊંઘ લેવા લેવી એ જરૂરી બને છે કેમ કે ઘણા બધા લોકો પણ એવું જોઈ છે કે પોતાની જીવનમાં ફરવા જાય છે ફરી ફરીને થાકી જાય છે અને ઊંઘમાં આવી જાય છે પછી તેવું કોઈક વાર ક્યાં ઉંઘી જાય છે અને પોતાનું હોસ ખોઈ બેઠી છે. પછી તેઓ પણ ઊંઘ ના લીધે ખવાઈ જાય છે. અને એમ જ હુ પોતાનું જીવન પણ કોઈક વાર ગુમાવી દેસ
તો એમ જોવા જઈએ તો હું પણ મિત્ર ગામમાં જ રહું છું. એટલે ગામમાં ઊંઘ તો સારી જાય છે હું. ગામમાં રવું છે એટલે આંગલામાં કેમ કે આંગણામાં સારો પવન આવે છે. તે મસ્ત ઊંઘા ઊંઘ આવે છે તો તમે ક્યાં રહો છો?
હું પણ ગામડા મા જ રહુ છું. તો તમને એક પ્રશ્ન પૂછું.
હા
તો આપણા કિશોર વવસ્થા મ કેટલા કલાક ઊંઘ કાઢવી જોઈએ.
છામાં ઓછા પાંચ થી છ કલાક સુધી તો ઊઘ હોવી જોઈએ. ને વધારે ઊંઘું હશે તો સાત થી આઠ કલાક સુધી ઊંઘ હો જાય
હમ હ
તમે કેટલું ઊંઘો છો?
હું તો એમ તો વધુ આઠ કલાક થી તો વધુ જ મારતો થઈ જાય છે ઊઘવાનું, એ પણ ખુબ હાનિકાર જેવું કહેવાવામાં આવેય છે. કારણ કે વધુ ઊંઘ પણ શરીર માટે સારું નથી. હું તો વેલા ઉઠવાનું ટ્રાય કરું છું પણ ઉઠાતું જ નથી. આ એક મારી ખોટી ટેર છે. જો હ આપણે જો ઓછ ઓછું ઊંઘે થાક અને આળસ પણ આવે છે. જેના કે આપણો આખો દિવસ ખરાબ જાય છે. ઊંઘ ઓછી હોય તો આ માણસ નાની વાતમાં ગુસ્સો થઈ જાય છે. અને સંબંધો જણાવવામાં આવે છે યાદ છ માં પણ ઘટાડો થાય છે. રોગ્ નો ખત્રોત આવી જાય છે, લાંબા સમય સુધી હું ના જાતથી ડાયાબિટીસ બ્લડ પ્રેશર ડિપ્રેશન જેવી સમસ્યા પણ ઉભી થાય છે. જે એના કારણે આપણે એ જોયએ જ છે. દવાખાનામાં કેટલાક એવા મરીજો હોય છે જે ઊંઘના કારણે પણ ઊંઘ ના આવવાથી પણ તેઓને ઇન્જેક્શન વગેરે મારવામાં આવે છે. તેઓ ગોળીઓ લેતા હોય છે ઊંઘ ઊંઘવા માટે સ્પેશિયલ દવા લેતા હોય છે કે એ લોકોની શરીર માટે ખૂબ હાનિકારક છે.
હા તો હું કે એવી વસ્તુ છે કે એ જયારે આવે છે એ ખબર છે તમને
સો
હ એ ક્યારે આવે છે એ ખબર છે તમને
હા એમ તો હું આપણ જયારે વધારે થાકેલા હોઈએ. ત્યા સમમાં તરત ઊઘ આવી જાય છે ત્યારે આપણને આપણા શરીર માટે અનુકૂળ વાતાવરણ મળી રહે. આપલ એમ ઊંઘવાની ગલાક ઈચ્છા દઈવી છે તે આપણા મન શાંત પાડવા માટે તે આપણે ઊંઘ ઊંઘવું ખૂબ જરૂરી છે એમ તો આપણે હું જારે હું આપણા માટે ત્યારે તારથી જય્યારે આપણે ઊંઘવાનો પ્રયત્ન કરીએ પણ જો આપણે ઊંઘવા માટે તૈયાર જ ના હોય તો આપણે ઊંઘ ના આવીઈ શકીએ તમે પણ રાતના ઊંઘવાનો ખુબ પ્રયત્ન કરતા હતા પણ અમુક સમયે જબરજસ્તી ઊંઘવાનો પણ પ્રયત્ન કરતા પણ ઉમ આવત હોય છે કારણ કે તે સમયે તમારા શરીર માટે ખૂબ અનુકૂળ ન બનતો હશે જેમ કે વધારે ગરમી ગરમીમાં ગુ અશક્ય છે આપણા શરીરને વાતાવરણ મળવું ખૂબ જરૂરી છે
હા ચાલ તો તમે તમારો અ
એમ તો ઊંઘવાનું સારી રીતે એટલી ચપલું ખોલીને બેસી જાવ ને એટલે ઊંઘ એમ ત આવીન જાય તો ચાલો તો તમે તમારો મને કિંમતી સમય આપ્યો એના માટે હું તમારો આભાર માનું છું
સોર પણણ શુભ આભાર
ચાલો તો મળીએ
હમ ચાલતોો